તો બઉ નહી આવ્યો ભાઈ.
એમ નહી કેતો વરહદ બહુ ન એ પોણી બહુ આવ્યું હોય.
પોણી જે પ્રમાણે વરસાદ આવ્યો ને
હમ
એ પ્રમાણે કરતા વધારે જ પોણે આવ્યો.
એવું અંદર
અંદર એટલે પેલા ચારવે થઈ લયા
એટલે તો તો હોમેનોર બંધરને ખૂણો ભરાઈ ગયો હ સે ન
ખૂણો નહી પરનો રવો
હા બોલ
રોહોડા મે એક જગ્યા
શું કે? હલો હા બોલ.
મેં એમ કવુ રહોડા મા એક જગ્યા પોણી આવ
રોહોડા મ ચોથી પોણી આવે એક્ઝેટ જોજે રઘુભાઈ
એક્ ઝેટ તો તને ખબર હે. આ આપડે રહોડા ન ખૂણો રેખો સેલો ખૂણો એકન થી પેલી ચેનલ રને પહેલી ચેનલ એક
એ ચે એ એ ચેનલથી પોણી આવાહે
ચેનલથી પોણી એક જ મી હો ભાઈ ચેનલ પોણી નહી આવતું લાગતું.
તો
મને લાગે હૈ ના ચેનલથી જ પોણી આ બહારથી ભાઈ
એટલે પછી ઊભી ચેનલ થી આવે આડી ચેનલ થી આવે એ જોજે ચો એ આડી ચને એ માને પતરું જોયું ને થોડું હારું પલો લોખંડ નો પટ્ટો બહાર કાઢેલો હ ને પતરું અંદર હે.
ચમ ખબર જોઈ આપડે ધારો ધારો કે પેલે પાણી આવતું હોયને તો નટ મોહીં આવતોય ડાયરેક્ટ સિલાઈ જ પડે પણ સિલાઈએ પાણી નહીં પડતું.
અને વચ્ચે તો પોણી ચોય આવતું નહી આ આગ આગળના ભાગમાં.
આગલા ભાગમાં ચોય નહી આવતું.
એટલે પેલા ફડામાંથી પણ એ શુંય ખબર હ જે વચ્ચે પણ એ પેલું ફોડું ઝાડ વાળું
હા
આલા એની હું સીટે લાવેલો પણ આ છોટુ આજ નવરો થાય ને તો ગુડા આજ સીટ મારવી હ ગમે તેમ કરી.
જલ્દી કરો આરો વરસાદ આવે ને વધારે તો વા લોચા મારે
આ તાડપત્રી ચેવડી આવે.
કાગપત્રી તો વળી આપડે હાલો હોય એવડી આવે.
હાલો છે ચેટલો દસ બાય દસ એવડી મોટી એ તો હાલો તો મોટો નહ હોતો એવડી મોટી આ તો આપડું હોટલમા તાડપત્રી
પણ પેલુ વાઈટ મેણયુ આવે ખર લોબુ એ સસ્તું હા એઈરુ લાવ દેવાન સસ્તું મળે.
હા સારું ઇ
તાડપત્રી લોક એ પણ મેણીયુ બુડા તૂટી જાય ને પવન બવન આવે તો ફાટી જાય.
હા એ ખરૂ
હ તાડપત્રી એક વાર ઓમે લાવી ને ઓમે લાવી તો લઇ દે ન એ આ આઠ આઠસો નવસો રૂપયિયા માં પડેહન
હવે ખબર ન ભાવ નહી આપડેને તો ભાઈ
દસલાને ફોન કરીને કીધું હોય મેં તાડપત્રીનું
પૈસા તો દસરે જ ને કેતો હું હાલ હાલુ કેતો હતો
દશરથ દશરત લેવા ચાર જાહૈ દશર કેયો તારંગાતાયો
ના હું એકલો જો હતો ઓલો ગોળ લેવાયો હતો
અ એ ગેલ એ ગેલ ટપ્પો આવ્યો નહી હોવારનો હજી દુકાને ઉઠીને
ઉઠે તો હવે મુ નહી આવેલો ભાઈ બરાબર
એટલે તાર ફોન મેં ફોન કર્યો તાર ફોન કરે હતો એ વખતે હા નર ઉપાડે તો
હા તો હું મન આવતો છું
અ મારે આજ આવું તો હે આજ છોટુડાને લઈને જ આવું હું એ વિચારું ગાડી લઈને આવું એટલું પેક કરાય ને ઉપર તાડપત્રી ઉપર ભલે બે પોચ હજાર બગડગે પોંચ હજાર બીજું વીસ પચી હજાર ન ફક્શન થઈ જાય
વાત સાચી
હા તાડપત્રી આવે છે એટલી બે હજાર ની તાડપત્રી આવે ઉપર લાઈન આખી આખી પેલું પેલ ઉપર નો ખૂણો બંધ થઈ જાય ને તો આખી આખી તાડપત્રી પાથરી દઉ
પીઓપી ના બગડને તો વધો ના આવે સમજો ખૂણા તો વધોને ખૂણા તો મને ખબર હો અમે પોણી આવવાનું
આ પી ઓપીમાં પાોણી જાય હે
હા પેલુ ખબર પોડામ થઈ જાય
આા ફોડા થઈ જાય ફોડું જ બંધ કરવાનું મેંને ફોડા ની જ તકલીફે ભાઈ ત જો ઓનલાઇન તો કશું નહીં પડીયુ ને
ઓનલાઈન તો કોય નહીં પડ્યું
અલ્યા ઓનલાઈન હાડા હાતસો રૂપિયા રાખવાના હતા ચમ કઉ જો પેલી સીટ લેવાનું થાય ને સિમેન્ટ ની
હમ્મ.
આમ તો અડધી સિમેન્ટની સીટ પડીએ તો થોડી કાપીને સિમેન્ટની સીટ હો જબમાર ફિટિંગ કરવા આવું જ વરસાદ મોબય સોટુંડમ ફોન કરી અને તરત ઈએ જ આવું હું આજ ફિટિંગ એ કરાવું પડશે તો હુંધી હું દશરથન ફોન કરું દશરથન જરૂર પડન તો તું પૈસા આલજે
હા.
બરોબર તો તારપત્રી લેવા મોકલવો હે.
હોય તો આટલું આવેલું હે તો હજી જુંઓ ત્યાં જુઓ સોટા ઉડાડ્યા થોડા
કલરમાં
હઅ
અલ્યા આ ડસલો ને એ ડફોળ ઈએ ન કીધેલું એટલે નેકડો એટલે વખતે બ બંધ કરીને નીકડવાનું પણ હમત તો જઈ તો એન તો જો કોઈ સિરિયસલી સજ નહી. હવ એથી મારે પેશિયલ વારંવાર ચેટલી વાર જોવાનું છે એ હે તો કો એમનેમ કાલ હોજે તો કે હું આવ્યો હતો કાલ હોજે કે પરમદાર હોજે
ભાઈ મને એવું લાગે હે જ્યાં છૂટ્ટા મારવા આવી રહ્યા
એ તો આવે છે દારૂ પીવા આવે એમ તો મારા હાહરા
એ એટલે ત્યાં ખોલી ને જતા રે એઉ લાગે મને પડેલું હોય પડેલું હોય એટલે એવું લાગે કે છુટ્ટા મારીને જતા રેતા ખોલી એવું
પાછળ નું ખોલેલું કાગળ નુ
આગલ્યો
છૂટ્ટા મારવા ને કોક દારૂ પીવા આવે પેલા જૂનું હતું ને એમાં પબ્લિકે અંદર દારૂ પીધેલો
હમ્મ.
હવે દસલા ને શિખર શું સમજાવું દસલા નુ માર કેવું ચેતા દશરથ બાઈન
જેટલા ફોન કરવાના એને રોજતો યાર એને એટલી બુદ્ધી ના પોકે એટલી ના ખબર પડે ભાઈ હોટલ બને લીએ આપણે એમની મેં નવરા હોય એમની મેં ઓટો મારતા બાઈક હોય તો
આ મેં નહ એમનેમ નહી માતોત
આ એજ વસ્તુ હો નની તમે એમની આખો દાળ કરેને બૈરા જોડે આખો દાળ હું પડી રહેવાનું જાર જોવા તાર બેરા જોડો હોય
આ સમૂહારું કરાવ પણ
જયું.
ના લો જસી ભેગી.
જેસી પી થી મજબૂત કરી હો.
મસ્ત કર્યું એકદમ લેવલ.
હવે ઈએ ઈ વસ્તુ અલ્યા એ વક્ત આરે ખૂણો ઢોકવાના ખૂણો ધોકાઈ જાય ને વરસાદ નુ પાણી આવતું બંધ થઈ જાય ને.
હમ્મ.
તમ કેવુ વચ્ચે જે પોણી વચ્ચે વચ્ચો વચ્છી વચ્ચે ખબર એક વાર આપણ બે આયા તા પેલું કલન તો ઓલા બેન પેલા ડાગ પડેલો હતો.
હમ્મ.
એ પોણી એથીને જ આયેલું પલે એકદા રાતે મજબૂત વરસાદ પડ્યો તો ન.
હોવ હોવ.
એટલે એ જે થી પોણી આખ્યા આ ખુર્યું ને એક જગ્યાએ હ જો ખાડો હશે અંદરય. પરર. બરોબર મારે ઓના માટે પેલા ને લઈને આવો પડશે એક વાર.
કોને.
એ એ વચ્ચે વાળામાં ઈ બાજુ. જો પાછ રહોડ હ ને ડખા હે આડ જે પેલી પાઇપ હ ને પેલી પાઇપ. એ થોડી હારી ચેવું હે કે ઈ થોડું જે પત્ર હેન
હોવ.
એનાથી લોખંડનો પટ્ટો બહાર રહે એટલે ભાઈ લોખંડના અંદર પોણી પડે.
હા.
એ પોણી હેડતું હેડતું અંદર આવે.
મેં ત કીધું ખબર હે કે પેલા ટીપકા મારા એવા મરવા પડશે તમને.
ટીપકા ની ઈ શું કરવું ખબર હ પેલા ગ્લા આપણે નહીં આવ હતી બોટલો.
હમ્મ.
આગળથી કાપી કાપીને અંદર નાખી દેવીહે ભરાઈ દેવી હે.
તોય ચાલ હ.
હવે આજ આવુ તો બધું કરી દેવું ગાડી લઈને જવું હ.
હમ્મ. .
હા આવું એટલે બધું કરવા છોટું ડ તો એને લઈને આવ્યા સિવાય મેળ નહી પડે ફિટિંગ એને જ કરાવવાનું.
તો છોટુંડો અતારે વરસાદ નો નવરો નહી હોય.
અને ઘેર જ છે પણ મન કે કલાક પછી નેકળીએ હમણા બાર વાગે એટલે ફોન કરું ભઇ ને કડે હું ગાડી લઈને આવ તું આટલા એને લઈને જાવા પડે. આ એજ લઈને આ આવી નેજી કોણું પુરાવડાવું જ પડશે ગમે તેમ કરીને. સીટ તો લાઇ દીધી હે.
હમ્મ.
હા ભૂડા પીલા પથ્થારી ફેરવી પેલો ભઈ શું નોમ હે યાર. આ જને શેડ બનાયો પેલો ભૂણો.
હમ્મ.
આપડે એ વળીને આવ્યો નહી એ વખતે એને કીધું દુ કેલાવાને ગમે તેમ કરીને પેક કરો ગમે તેમ કરીને પેક કરો.
પણ ભઈ એક વાત કહુ ખૂણા તો અંદર જ છે.
અ એ થી જ પોણી આવે પાઈપના અંદર થી પોણી અરે ખુલ્લાયટલે એટલા બધા અંદર ને જો કટ ટુ કટ ખૂણું હોય છે.
નહી ભઈ જે છેલ્લો હોય ને જે પોણી આવે. એ તો બે કેડો વાર હી.
બે ઘેડો બાર હે પણ ઓમ દેવ હોમભળ આમ ખૂણો હોય તો વરસાદનુ પોણી વરસાદ બંધ થઇ જાય પછી પોણીનો દંધુડો ના પડે પહી હું અંદર થીને બે ઘેડ અંદર પોણી આવે ને યાર.
ત્યાં પેલું વાસરોટનું પોણી આવે ને હીધું
એટલે ગમે તે પોણી આવે યા તો ચાલુ વરસાદે ડાયરેક્ટ અંદર અંદર પડતું હોય એવું હોય એ મને ખબર પો એ થઈને જ આવે બીજે તો નઈ વચતો વતોું બગાડ્યું નઈ અને પેલું આપડું હ જ હાઈક જબ્ર બગાડીય.
ના પણ સ્વતા ઉડે હજ ખુણામાં.
ખૂનામાં મે લચીએ ખૂણ.
આપડે જે બાર ઘોડા છેે ને બાર હોટલ નું પ ઉગાડો છે ને થોટ ખૂણો એણ.
એ દિવાલ ઉપર ઉડે એમ. હ મેન એલે લાગવાનું તો મત ન લ. કલર બલર કરાય ન બ તો.
મજબૂત લાગેૈ.
કલર નહી લગાવેલા એ લાપી મારી ને અસર મારી હોય.
અ તો હજી વોલપેપર લાવબોય કલરરો.
ના હવે એના ઉપર તો વોલપેપર હતા હવે તો ફોટા જ લગાવવાના મેન મેન લઈ લન. દા આવે બીજું કોઈ કરવાનું. હા બીજે હ હ કોઈ કરવા નહીિ પણ હર હરું વરસાદ ન થડું ડખું પટી જાય ને
હમ્મ.
અને હરો દાડા બહુ વાગાય છે.
હા.
એટલે તાડપત્રી તો હું દસત ન ફોન કરું.
હમ્મ.
ને તો પછ તાર જોડો ઓનલાઈન નઈ ને તો હું પાટણ થી તો તાારપત્રી તો લેતો આવ છે.
ઓનલાઇન ચાલક આજો ભાઈ.
તારપત્રી નો ભાવ પૂછું કમસે કમ ચટલા બાય ચટલા મારા જો ગન ના. ત્રીસ બાય પચાસ ફૂટ છે.
એકવાર ભાર તો ગઢા દે કર એલો. પા પ ઉછતાાય પછ શિવર જોવા ભાવ રે સસ્તું પડે લાવ આપડે.
શિવરી તો ધારભા એને ખબર ધારભામાં એક વાર કેતા હતા મન કે પેલું અઠાર બાઈ અઢાર બાય છ નું આવવાનું છે અઢાર બાય દસ અઢાર બાય અઢાર કે અઢાર બાય એ ન વિના કે હજાર રૂપિયા લે.
હ તો આપડે
આપડે તો બે લાવએ તો બઉુ થઈ ગયું સમજુ તું
હ ચાલે.
આપડે કોઈ ઊંચો આગળ થોડું લટકાવવાનું પણ પછી તો પાણી રડતું રડતું હેડું જ જવાનું હ.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
એટલે આ જે એ જોઉું હું હમણાં ફોન કરું બીજું કે.
બસ મજામાં બી આ તમે હાર્યો ખૂણો જેવી જ પૂરશો.
કી વારો લ લ એ લાયો સીટ લયો ને ભાઈ ફાઈબરની.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
વય સીટ લાયો સીટ પડીએ ન. સીટી પેલા હોય પડી પેલા પેટ્રોલ પંપો એટલે એકદમ સીટ બીટ બધું લાવો હોય તો ફિટ કરી અને ઉપરનો જે ગોળા વાળો ભાગ રહ્યો ને એ ગોળ મોળ બે સાઈડ થી બે બે કટ મારી શીતના.
હમ્મ.
અને સીટ ફિટિંગ કરીને પેલી પટ્ટી લાવો
સારી .
પેલી જે પટ્ટીઓ મારવાની આવે ને પેલી નહ રામર પટ્ટી આવતી.
વાહ વાહ વાહ.
એ આગળ આગળમ ચાડ થી માર દઉ ને તો એ ચાલે સમજો નહી તો પછ પેલું એક પેલું ગમ આવે હે. મા અ પેલું શું કહેવાય પહેલું ખબર આમ બૂ બંદૂક જેવું હોય આ આનંદર પે યોમ કનારિઓ પુરે.
હા હા
હા ગુલ જેવું આવે ને ગુલ કાળું કાળું આમ કિનારી. ગિનારીએ મારેે ખબર
ઓ હો.
એવ અઢીસો રૂપિયા નું મળે પણ મેં કીધું પેલા મને લગાવી દઉને જો એ અમર પટ્ટીથી કોમ તું હોય તો બરોબર હૈ. ને તો પછી એનાથી કોમ કરી દેવું એનાથી ચાલો પેલું કરશું.
હા.
અને એ કરવું તો હય ગમે તેમ કરી.
હમ્મ.
એમાં પૂછ્યું અઢીસો રૂપિયા પત બુડા પૈસા હતા પૈસાનું બિન મો જોોતા હજાર રૂપિયા ના ખાયા
વાહ.
એટલે કટિકા જોડડા હજાર ના પાંચસો માર જોડે પડ્યા હતાા ચૌસો સાઠ રૂપિયા થયા હતા એમાં એક ડોમર પટ્ટી આઈ અને મસ્ સીટ આાઈ એક
સાડા અગિયાર બાય અ સાડા ત્રણ ફૂટની. હલો.